હલો.
હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હમ સારું
સારું છે ને હા સારું છે મારો અવાજ આવે છે ને. હા આવે જ છે. હમ્મ જો કાલે તો રજા હતી તો વિચારતા તા ગામડે જવાનું.
હા કેમ કે હા ગામડે તો અત્યારે એવી મજા આવે ચોમાસા ન મોસમ છે તો ગામડે શક શુદ્ધ હવા હોય છે અને આપડે ગામડે બધા એ અ શું કેવાય કુટુંબજનો બધા સાથે રહેતા હોય છે ગામડે એટલે બહુ મજા આવે છે ત્યાં
ગામડામાં તો હા એ વાત સાચી છે તમારી કે ગામડામાં આપણું પરિવાર હોય આપડે નાનીથી મોટા થયા હોય મજા આવે ગામડામાં ગામડાનું જીવન સારું છે.
હા ગામડે એ આ આપડે જોઈએ છીએ કે આપને બધી શું કેવાય એ ફેસેલિટી મલતી નથી ત્યાં પણ તો પણ ત્યાં ગામડે મજા આવે છે.
ેવા હા કેમ કે ત્યાં શુદ્ધ હવા ખાવા પીવાનું શુદ્ધ મળે છે બધું એટલા માટે આપને મજા આવે સારું લાગે એમ
હા કેમકે આપડે અત્યારે તો શું જોઈએ કે સિટીમાં તો આપડે ગેસ ઉપર જમવાનું બનાવતા હોય છે ને ગામડે આપડણે ચૂલા માં બનાવતા હોય લાકડામાં નાખીને છાણા નાખીને આપણે બનાવતા હોય
તો એ જમવાનું એટલું મીઠું લાગે ને
ને અયા એટલું ગેસ ઉપર એટલું મીઠું નથી નાખતું લાગતું તું આપડે કેટલા બધા મસાલા નાખી તોય
હા એ વાત તમારી સાચી છે કે ગામડાનું આપણેે સા સાદું જમવાનું હોય ને તો બી એ સારું લાગે મીઠું લાગે એ અને ત્યાં હરિયાળી હોય ખેતરો વૃક્ષ હોય શુદ્ધ હવાય એટલે આપને મજા આવે વધારે અને ખાવાનું બી આપણે પચી જાય જલ્દી
હા અને અમે શિયાળાના ટાઈમે ગામડે જઈએ તો અ સાંજે બધા ત્યાં તો બધા સાત વગામાં જમી લઈએ જમીને બધા અમ્મ અ નવરા થઈને બધા લેડીસો ચૂલો બનાવીને ત્યાં લાકડા બાળીને બેઠા હોય બધા બહુ મજા આવે ત્યાં
એ વાત ભી સાચી છે તમારી કે બધા ભેગા થઈ ને હળી મળીને બેઠા હોય ગામડામાં એ વસ્તુ બહુ સારી કેહેવાય અને અહિયાં સિટીમાં તો શું કે આજુબાજુમાં કોણ રે છે એ બી ખબર ના હોય. એક બીજા કરવા- હમ અને ગામડા પાડશમાં કોણ રે છે, એ પણ નથી ખબર હોતી. હા એ વાત સાચી છે. તમારી કેમ કે આમાં અહીંયા સિટીમાં એવું જ હોય કે ગા આજુ બાાજુમાં કોણ હોય એ ખ્યાલ ન હોય પણ અહીંયા શુ શી માં વધારે જેટલા માણસો હોય એટલા મો બાઈલ એટલા વાહન અને પ્રદુષણ એટલું એના કારણે થોડું આમ ટાઈમ ટાઈમ ભી એવું હોય કે જોબમાં બધા વ્યસ્ત હોય એટલે ટાઈમ બી એટલો ના મળે અને ગામડા માં તો બધા સવારે વેલા ઉઠી જાય ખેતરે જવાનું હોય
હા એ સવારની જે ત્યાં ગામડાની સવાર તો એટલી મીઠી લાગે કે સવારે આપડે
અહિયાં સિટી માં તો શું અલારામ રાખીએ તે રે આપડે
ત્યાં તો ચકલા નો અવાજ આવે મોર નો અવાજ આવે કોયલ નો અવાજ આવે એવો મીઠો મીઠો અવાજ આવે કે આપને એમ થાય કે. હા શાંતિ તો અહિયાં જ છે.
પણ હા એક છે કે સિટીમાં તમારે ગમે ત્યાં હોસ્પિટલ બાજુમાં નજીક માં જલ્દી મલિ જાય રોજ ગાર મળી જાય તમને સારા વાહનો બધી બધી આમ સુવિધા સારી છે એમ સિટીમાં બેંક કો આપણે મોલ જેમ કે ગામડામાં મોલ કેવું કંઈ ન હોય મોલ ગામડા વાળા લોકો ને એવું થાય કે, આપણે ભી મોલ હોય તો કેટલું સારું
હા, બધી વસ્તુ મલી જાય છે સિટીમાં. ગામડામાં વસ્ તું મલતી નથી આપણે ગામડામાંથી સિટીમાં જાવુ પડે છે વસ તુ લેવા માટે કઈક ઈમરજન્સી મેડિકલ નું આવી ગયું દવાખાનું આવી ગયું
ગયું તો પણ બહુ બાર લાગે છે એ વ્યક્તિ ને પહોંચાડવામાં અને આમ આધુનિક દુનિયામાં સુવિધાઓ બી જરૂરી છે. કારણ કે લોકોનું કામ સરળ બને અને જલ્દીથી સારવાર મળે હોસ્પિટલનું કાઈ કામ હોય કે બેંકનું કાંઈ કામ હોય કોઈ બી જગ્યાએ મોટી મોટી શાળાઓ હોય છે સુવિધા મળે બધી એમ
હા સાચી વાત છે કે સિટીમાં ના પણ અલગ ફાયદા છે. કે ત્યાં આપને બધું મળી જાય છે. ફોન ઉપર આ તરત બધું આવી જાય છે કે, મેડિકલ કઈ કામ આય્વુ ઇમરજન્સી ઘરમાં તો એકસો આઠને બોલાવે તો તરત પાંચ મિનિટમાં આવી જાય છે.
હમ
ત્યાં ગામડામાં વાર લાગે, ગામડામાં સિગ્નલ ના આવતું હોય તો પણ વાંધો પડી જાય છે.
હમ અને ગામડું અને શહેર બંને આપણા દેશ માટે જરૂરી છે. ગામ આપણને અનાજ, દૂધ અને કુદરતી સંપત્તિ આપે જ્યારે સ્ શહેરમાં આપડે શિક્ષણ લઈ શકી સારું સારો ઉદ્યોગ કરી શકી સારો વિકાસ અ વધે આગળ આપડે છોકરાઓને ભણાવી શકીએ વધારે, કેમ કે ગામડામાં એટલી સ્કૂલો એટલી બધી ના મલે હોસ્પિટલો સારી હોય તો અઈ રોજગાર બી એટલું જલ્દી મલી જાય તો ઘણા લોકોને એની તક મળે. શહેરમાંઅ જવાની જરૂર
હા એ સાચી વાત છે. કે શહેર ને ગામડું બે હોવું જરૂરી છે કે, એ સ્ શહેરમાં આપણે શું કહેવાય, બધું ફેસિલિટી મળી જાય છે ને બધું આપણે તાત્કાલિક મલી જાય છે, જેમ કે ગામડામાં એ બધું મળતું નથી પણ ગામ
ગામડામાં આપે શુદ્ધ હવાની મળે છે.
તાજું ખાવા પીવાનું મલે છે દહી, દૂધ ને આ બધું અને--અમ્ લોકો ખેતી કરે છે, તો ખેતીના લીધે આપડે હ્અ સિટીમાં અનાજ આવે છે.
હમ અને ગામડું છે તો સિટી છે, શહેર છે કેમ કે, અનાજ છે બધું એજ ઝડપથી જ્ આવે એ ગામડે થી જ આવે બધું
હાઅ જેમ કે ગામડે બધા ના તબેલાઓ હોય છે, ગાયું ભેસો રાખે છે, બકરા રાખે
તપેલા તબેલાન લીધે દૂધ પહચે છે. હમ એટલે એ બધું વી જરૂરી છે, ગામડું ભી જરૂરી છે. ગામડાનું જીવન બી બઉ સુંદર સારું છે, સિટીનું સુંઅ જીવન ભી સારું છે. થોડી તકલીફ હોય પ્રદુષણને એવું બધું થાય. થોડી પણ એ સાથે સાથે તો એના ફાયદા બી છે કે લોકોને હોસ હોસ્પિટલ છે શિક્ષણ છે એ બધું સારી રીતે મળી જઈએ. આસાની થી મળી જાય મળી રહે છે. હમ્મ, જેમ કે આમ ગામડામાં છોકરીઓ મમ્મી ને પપ્પા ને ઝોઈને ખેતરનું કામ કરી શકેને વધારે તો ઘરનું કામ કરી શકે. પણ સિટીમાં તો છોકરીઓ બહાર નીકળી શકે છે, બધી
હા એ વસ્તુ સાચી છે કે, હા કે ગમણાંની છોકરીઓ અત્યારે એટલી આગળ નથી જેટલી સી ઇની છોકરીઓ છે, કે સીટીની છોકરીઓ બહાર નીકળીતે જોબ કરે છે. એ લોકો અત્યારે બાઈક પણ હલાવવા મંઈડી છે, એ ગાડી ગમે ઈ વાહન ચલાવવા એ લોકો સક્ષમ છે સિટીની છોકરીઓ.
હા એ વાત તમારી સાચી છે. હા એ વાત તમારી સાચી છે કે
હા
ગામડા માં એ થોડી મુશ્કેલીઓ આવે કેમ કે એ બહાર નીકળી નથી શકતી છોકરીઓ બહાર
હા શિક્ષિત નથી હોતી એટલી ગામડાની છોકરીઓ
કેમકે ત્યાં સ્કૂલો સારી ના હોય એના માટે આમ વાતાવરણ એ બધું બહુ સારું હોય આપણે સવારની તાજગી ભરેલી હવા મળે ત્યાં અને ત્યાં આજુ બાાજુમાં ઘણા બધા કોઈ બી પ્રોબ્લેમ હોય તો તરત આવી આવી જાય બધા આજુબાજુના લોકો ભી કંઈ પણ થયું હોય તો પણ અહીંયા શહેરમાં સિટીમાં તો કઈ ભી પ્રોબ્લેમ થાય તો કોઈ એકા બીજાને ઓળખતા ભી ન હોય
હા. આ એ સાચું છે કે આપડે ત્યાં કોના ઘરે કોઈ હોય નઈ કઈ ઈમરજન્સી આવી ગઈ તો આપણેે શું કરવું. કોને બોલાવા કેમકે આજુબાજુ વાળા કોઈ ઓળખતું હોય ને કોઈ મદદ કરવા પણ
પણ તૈયાર ન હોય
કેમ કે ગામડાના બધા ભેગા થઈ જાય.
હા એ વાત સાચી ગામડામાં બધા પોચે ઓળખતા હોય બધા પહોંચી જાય કેમ કે એકાબીજાના ઘરે જતા આવતા હોય ઓળખતા હોય હા તહેવારો સાથે મનાવતા હોય છે હમ્મ. એટલા માટે એ એક સારી વાત છે કે બધ દહાડી મળીને રે છે.
હા ને અત્યારે આપણે જોવા જઈએ તો તહેવા નો મતલબ પણ સાવ ઓછો થઈ ગયો છે ગામડામાં હજી સુધી બધા બધા તહેવાર મનાવતા હોય છે રીતિ રિવાજ આપણેે જે અ પરંપરા છે ભારતની એ પરંપરા મુજબ બધા તહેવારો પણ મનાવતા હોય છે. જેથી સિટી માં એવી રીતે નથી થતું હોતું કેમ કે રજા પણ નથી મળતી હોતી એમને તો એ લોકો એવી રીતે બનાવી પણ નથી શકતા.
હા એ વાત ભી સાચી છે તમારી અને સિટીમાં તો ખર્ચા બી એટલા વધી જાય છે. એમ હા. હા ખર્ચા ભી એટલા હોય છે ખાવા પીવાના ખર્ચા એટલા પેટ્રોલનોો ભાવ એટલો વધી રહે રહ્યો છે ઘર ઘરનું ભાડું બી હોય સિટીમાં રેતા હોય તો પછી વાહન સાચી વાત હ એમાં બધાના છોકરાઓની સ્કૂલ ની ફીમાં બધીી વધારે હોય છે હા અને ગામડામાં જોવા જઈએ તો એ ખર્ચો ગામડામાં ઓછો હોય છે.
હા કેમકે ગામડામાં આપણે જોવા જઈએ તો હજુ પણ લાકડા
લાકડાથી બધા જમવાનું બનાવે છે ચૂલામાં
તો એ પણ ખર્ચો એમને હોતો નથી ગેસ નો ખર્ચો કે પોતાના ઘર હોય છે તો ઓ એનો ખર્ચો પણ નથી હોતો ભાડાનો ઘર ભાડાનો અને જોવા જઈ તો પાણી પણ શુદ્ધ લોકોને નદી માંથી મળતું હોય છે.
મળતું હોય છે હ આપડે તો અહિયાં સિટીમાં તો અમારે બધું એમ જોવાનું ખર્ચા વધી જાય.
હા સાચી વાત છે. અને ગામડામાં તો સરકારી સ્કૂલો હોય છે એની શાળા હોય છે એટલે એમાં જ ભ આવવા પડે છે બાળકોને એટલે એના પણ ખર્ચો ના હોય
હા અત્યારે તો પણ એજ્યુકેશન અ જરૂરી છે એટલે બાળકોને ભણાવવા બી જરૂરી છે
હા તોું એમ કે ટૂંકમાં બંનેના ફાયદા પણ છે ને નુકસાન છે ગામડામાંરે એવું જરૂરી છે સિટી માં રહેવું પણ જરૂરી છે તો આપણે બે ના ફાયદાને નુકસાનની પણ ખબર પડે
હા ગામ હોય કે શહેર હોય સાચું સુખ ત્યાં છે જ્યાં પ્રેમ શાંતિ સુરક્ષા હોય સુવિધા સારી હોય-